હલો, હા, હા, હા, સાહેબ બોલો.
આ આએ ના
હા, હા સાહેબ.
કેમનું છે સર?
મજામાં આવે સર?
બોલા. કેવું ચાલે જિંદગી?
જિંદગી શાંતિ હારી જ ચાલે તેમ તો.
એવું.
હોવ.
પણ ને
શું તમારા?
હા બધું નવું જ છે. હમ્મ.
આરોગ્ય
બોલો. શું કરો, નોકરી બોકરી? બિઝનેસ અમારું કમ્પ્લીટ છે, ચાલીસ લાખ રૂપિયા પ્રોફિટ થયું છે.
લાખ રૂપ બસ?
હા. એક મિનિટના એક લાખ રૂપિયા હોય, સેકન્ડના જ થઈ જાય, એવું ના હોય.
ઓહો, હો, હો, એ તો બહુ મોટું ટ્રાન્ઝેક
હા, હા બહુ મોટું. તમે ગરીબ છો?
તે રેડ બેેડ પડતી નહિં તમારે તઈ?
શેની રેડ? અમે બધું કમ્પ્લિટ, ક્લિયર ધંધો કરી, ઇલિગલ નહીં કરતા સર.
શું કે
હું ચાલે, શું ચાલ સાહેબ, મજા?
આ પોણીની બોટલ ભરું છું.
હા, હા.
પાણી પતી ગયું છ.
પાણી પતી ગયું? શું વાત કરો? હા, હા. ચાલુ રાખો તો સાહેબ.
હલો
હલો
હા બોલો સાહેબ
સમડાય છે સાહેબ
હા સંભળાઈ છેને અવાજ નતો આવતો યાર
હમ તો હવે થોડી કઇ મારા ફોનમાં બેટરીને દસ ટકા જ છે
એવું છેે
તો હું ચાર્જમાં મૂકીને વાતતો કરીશ એવું કશો વાંધો નહી
હા હા
કાલે રજા છે તમાર
હા સાહેબ અમારો અત્યારે બેરોજગાર છે અમે અત્યાર તો
તો કાલે અમારે રજા છે
હા
કાલે નરેન્દ્ર મોદી આવે છે અને સાણંદ માં ત્રણ દિવસ રહે છે
ત્ર દિવસ રહેશે તો મીટિંગ વિટિંગ ગોતો ને યાર
તમે આઈ જાવ કાલે આજે આજે સિકુરિટી પાંચે હેલિકોપ્ટર આવેલા
કેટલા
પોંચ
પાંચ હેલિકોપ્ટર હેપલિકોપ્ટર હા હા હા
મારી જિંદગીમાં મેં પહેલી વાર હેલિકોપ્ટર ઉતરતા જોયું જો મારે તો આજે તો આખો દાડો
હેલિકોપ્ટર જ નહોતું જોયુ એમ
ના ઉતરતા નહોતુ જોયુ તમે તમે જોયું હેલિકોપ્ટર ઉતરતા
હમ
હુ ચાલે બીજું નવાજુની
હમ
શુ હુ
બે મિનિટ ચાલું રાખો પોણી પીઉું છું
હા પાણી પીવો છો
હમ
હા હા
ધીરજ બોલો તો તમારે
બીજું કઇ પીવું હોય તો બીજું કઇ
હમ હમ તમાર
થમ્સઅપ વમ્સઅપ જીરા બીરા
ત બોલ ને અ આજે અમે આજ પુલાવ ખાધો હાફ મંચુરિયન ખાધુ અને એક થમ્સઅપ પીધી હમ હમ હમ મોંઘું પડે છે અમને પણ શું કરીએ બહાર નુ ખાતા નહી
હા
બોલ
કો નવા જુની બીજી
ના હવે તો કશુ ની બહ જનું જ છે હ
હા
આજે એક નવો બંદો રહવા આવ્યો મા જોડ
એવું કોણ
ગ મન યુપી
આહા
તે બા હુંય ગેલો કમ્પ્લીટ પગપળ કરી કમ્પ્લીટ
હા
તે બાબુ ભાઈ આ એ ઉઠાડ્યું કે મારે પલંગ મા તારો પગ ના આવો જોઈએ કે હાડ કટ ઉટીવાય હોય ભાઈ
આ ભને હ
બોલો સર કેવું ચાલે
બસ મજા
બ અમારે તો મજા નહ તો તમારે આવું છે અમારા જોબમાં
ના બસ
હમ બગ કરીરી લ નને
હા ના આ આવી જઈશું ફોન કરીશું એ તો હમ
બોલો તાર બીજુ કાઈ નહી
હમ
ઓહ હું શું કહ
હા
જેની યુપીઆઈ આઈડી ગુગલ પે ના ચાલુ હોય
હા
એને એકાઉન્ટ નંબર નાખીને તાલ કોણ ઉપર ઓપ્શન આવે
એ આઈડી હોયાલ ગૂગલ પે ચાલુ હો
અમારા સાહેબ હ એ ગૂગલ પે નહી વાપરતા
તો ગૂગલ પે માં જ યુપીઆઈ આઈડિયા આવે ને
હા પણ હવે એ હ ની ગોલ્
જય યુ. એ પરી તમે તે નાખી દેવા ન કરી લોકો કીધું બા હ જ મોડા ગમે્યા ગમે ત્યાં નાખી દે તારી નાખી તો ચાલે ને ચાલુ તોશે ગૂગલ પે
ક નાખતા
એકાઉન્ટ નું એકાઉન્ટ નું મારું ખબર નહ એકાઉન્ટ નું
ઓપ્શન છે
હ તો પહી હશે એકાઉન્ટ એ તો પૂછવું પડે
હમ પૂછી નાખજેધું ફરેમ પૂછી જઈ
અલા આ તો
બોલો સર
ત
નવરા હોય તો આપણે કાલ બીજા કોલ પૂરા કરી દઈએ.
હવ.
પેલા હું મારા આપ રહીશ પેદા રા પૂરા કરીશ.
હા.
બોલતા બીજું.
હ
મોકો
બોરા.
બી તો કઈની. તને હું શું કહું, પેલું ઓપ્શન આવેલા વીસ હજાર પ પચીસ હજાર એમાં શું સિલેક કરવાનું?
એ એક કશું નહી કરવાનું. હમ્મ, રેવા દેવાના. ઈન્સ્યોરેન્સ આરૂ
તમે ખાવા ગયા?
સારું દેખાય છે એમને.
હમ્મ, અમારે સારું જ દેખાય છે.
હ હ
આની પેલા મંચુરિયન તો બ
કેટલી બધી નહી હે. ચાર પાંચ જ હશે. ચાર જ છે.
બોલ હવે.
સરબત પૈસા બઈસા નાખો ને યાર મારા.
હા અમારા દાળક ખરાબ આવી ગયા તે બહાર ઊભા ઉભા. એક દસ વાળી ચોકડ એટ લીધે એ માખી પોત પોત નીકળી પટચ થઈ જાય.
એવું છે.
હમ્મ. હ મંચુરિયન સારું છે પણ એમ કવ.
હા?
મંચુરિયન સારું છે.
અમારે સારું જ ચાલ.
બે ગોટયો હાર બે ગોયો છે તે.
હમ્મ ટાઉન આપ્યું કે હા.
હમ્મ.
ચાલુ રાક બે મીન ચાલુ રાક. હા ક પડું ફોન માર.
હાલો
બ
હાલો.
બોલના
બોલો બોલો હો ચાલે
ડી બલ
હમ્મ બોલો શું ચાલે તરાજોને
બસ ખરી લીધું હવ આરામ કરશું કર જશે એટલે મોડા ખરા પડશું પણ તમને ફોન કરીશું કાલ બપોર પૂરા કરીશું
હારુ હારુ આ છેલ કોન તા
છેલ્લો સાદો કરીએે પડી
હા હા હું હુ બી જતા એમ ઉઈ જસો હવે
ના ના સાદો કરું ને તમને
હારું હારું
તમે તો યાર તમારો વગર તો વાત ના કરી એમ તમાર તો તમે કોકની જોડે વાત કરો
હા અમે નહી કોઈ નની જોડે કરતા યાર
હા હમ તો તેરે પ્યાર મે તો વે દિવાને મે તો તેરે પ્યાર મેં